એલ છો.
બસ મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું, જોને ગામડે જઈ તો ત્યાં જઈને મને આમ થોડું લાગ્યું કે ગામનો વિકાસ થોડો ઓછો થઈ રહ્યો છે, તમને શું લાગે આના બારામા.
હા એકદમ બરાબર કીધું, હવે ગામમાં વિકાસ થોડો ઓછો દેખવા મળે છે. અ ઘણો વિકાસ ગામમાં તો ઘણો વિકાસ થયો છે, જોઈ શકીએ છીએ કે પેલા રસ્તામાં રસ્તો કાચો હતો, હવે મોટા ભાગના રસ્તા પાક બની ગયા છે.
સાચી વાત ત મને પણ એવું લાગે છે કોઈ કોઈ ગામડાઓમાં વિકાસ થઈ રહ્યો છે, આ વર્ષે અને કોઈ કોઈ કોઈ કોઈ જગ્યાએ તો હજુ વિકાસ થયો છે.
હા એકદમ સાચી વાત કીધી, હવે આપણને કેટલા હ અવાજ આવે છે હા
હમણાં પણ પેલા રસ્તાઓ કેટલા કાચા હતા હવે મોટાભાગના રસ્તા પાકા બની ગયા. જેવું કે તમકી થો મને બરાબર ને ને રસ્તા સારા થતા હા પરિવહન પણ સરળ બની ગય છે હવે તો.
હા એકદમ બરાબર કીધું, હવે તો રસ્તા કેટલા સારા બની ગયા છે અ રસ્તા એટલા સારા બનવાથી ગામમાં આપણને ઘણા ફાયદા થયા છે, અને શાળાઓની પણ સુવિધાઓ કેટલી વધી ગઈ છે, બાળકો હવે સારી રીતે ભણી શકે છે, તો એ ઘણા બધા સુધારા આપણને ગામડામાં જોવા મળી રહ્યા છે, અને શાળાનોો વિકાસ થશે તો આપડણે જોઈ શકીએ છીએ, વિદ્યાર્થી કેટલા આગળ વધશે તો એ બહુ સારો કામ થઈ રહ્યો છે, કે ગામનો વિકાસ થઈ રહ્યો છે
હા એ વાત તો તમને સારી કીધી જો ગામનો વિકાસ થાય તો એમાં સૌથી મોટો લાભ વિદ્યાર્થીઓને થાય છે, અને જો ને ગામના આરોગ્ય કેન્દ્ર પણ શરૂ થઈ ગયા છે જે તે સામાન્ય સારવાર માટે શહેર જવાની જરૂર ઓછી પડે છે લોકોને
હા એકદમ બરાબર કીધું હવે તો આરોગ્ય કેન્દ્ર બનવાથી લોકોને બહાર શહેર દૂર દૂર લાંબી જગ્યા પર જવાની જરૂર નથી કઈ પણ ટેન્શન થઈ જાય તો એ લોકો પોતાના ગામમાં જે ઈલાજ કરાવી શકે છે તો એ એકદમ સા સારો થયો કે ભાઈ આરોગ્ય કેન્દ્ર બની ગયા છે તો હવે ગામડામાં આરોગ્ય કેન્દ્ર તો તમે બરાબર જણાવ્યું કે મોટા ભાગે બનવાથી લોકોને અ શહેર જવાની જરૂર નથી અને એ લોકો પોતે ઘરે અ ઈલાજ કરાવી ઘરે ગ્ય કેન્દ્રમાં જઈને પોતાનું સારી રીતે ઈલાજ કરાવી શકે નહી તો લોકોને એક જગ્યા થી બીજી જગ્યા એ શહેરમાં જવા જવાનું કેટલો વાર લાગતો અને કઈક કેટલા કેસીિસ થઈ જતા અને કેટલા લોકોને ઘણી બધી પ્રોબ્લેમો પણ થઈ જતી પછી આપણે જોઈ શકીએીએ કે પાણીની વ્યવસ્થા પણ પેલા હવે કેટલી સારી થઈ ગઈ છે હે
હા એ તો તમારી ખરી વાત કે છે તમે પાણીની સમસ્યા પણ હવે હજુ જોવા નથી મળતી ને કારણકે હવે જો ને મોટા ભાગે વરસાદના પાણી નો સંગ્રહ પણ વધી રહ્યો છે ગામમાં પણ હવે થ થતું છે હવે આવ
હા એજ ને આપણે જોઈ શકીએ છેએ કે ગામમાં હવે પેલા કરતા બરાબર પાણીની વ્યવસ્થા છે તો પણ આપણે જોઈ શકીએ છીએ, કે કેટલાક વિસ્તારોમાં પાણીની થોડી સમસ્યા હજુ પણ આપણને જોવા મળી રહી છે. એ તો છે. જ પછી, આપડણે જોઈ કે ખેતીમાં પણ કેટલો અ આધુનિક અ ખેતીમાં પણ કેટલા આધુનિક સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. ગામમાં
હા હા એ તો છો ને ખેડૂતો હવે એ શું કે ડ્રીપ સચાઈ સિંચાઈ અને નવી ખેતી ના પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
હા, એકદમ બરાબર કીધું તમે હવે નવી નવી ખેતીના કેટલા બધા આગળ વધી ગયા છે. ટેકનોલોજી વધવાથી લોકો હવે ગામમાં પણ ખેતીમાં કેટલા નવા નવા ટેકનોલોજી ના જરીયે નવા નવા સાધનો વાપરી રહ્યા છે, તો એમાં ઘણો વિકાસ થયો છે. તેનાથી પાકનું પણ ઉત્પાદન પણ, વધી ગયો છે તો એ પણ આપડણે જોઈ શકીએ કે ખેતીના ક્ષેત્રમાં કેટલા ગામ કામ આપું અ ગામના લોકો આગળ વધી ગયા છે. હા,
હની પણ હ જરૂરત નથી પડતી. ગમાં જઈને નોક ધંધાધૂ થઈ જાય છે.
હા, એજ ને હવે તો રોજગારી નો પણ ટેન્શન દૂર થઈ ગયો છે નયા નયા ઉદ્યોગ અને કૌશલ તાલીમ કેન્દ્રો શરૂ થતા લો કોને ઘણો ફાયદો થઈ ગયો છે. એ લોકો ગામમાં રઈને પોતાની અ પોતે કઈક કમાવી શકે છે એમને શહેર જવાની જરૂર પડતી નથી તો એ એક બહુ સારો થયો કે હવે રોજગારી માટે એમને બહાર જવાની જરૂર નથી એ લોકો ગામમાં જ રહીને કમાવી શકી છે પોતાના પરિવાર પાસે રહીને જ પોતાનું રોજગાર કરી શકે છે
હા એ તો છે ગામમાં વૃક્ષારોપણ વધારવું જોઈએ એનાથી અ વૃક્ષો વૃક્ષો બહુ જરૂરી છે વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખે છે અને ગરમી ઘટાડે છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષો તો આપણને વધારવા જોઈએ અને વૃક્ષારોપણ કરતા રહેવું જોઈએ તો ગામમાં આ વૃક્ષારોપણ વધારવાનું કાર્ય કરતા રહેવું જોઈએ અને ઘણા ઘણી જગ્યા ઉપર આપણે જોઈ રહ્યા છી કે એવું કામ ચાલી રહ્યું છે પછી આપડે જોઈ શકીએ છીએ કે ડિજિટલ સેવાઓ પણ ગામમાં ગામ સુધી પહો પછી પહોંચવી જોઈએ.
હા. અને જો વૃક્ષો હાલો હાલ
હા આવે છે અવાજ? હા હા.
હા. તમારી એ વાત તો ખરી જો આ વૃક્ષારોપણ નું છે ને એક રાજસ્થાનમાં એક ગામ છે ત્યાં ત્યાં છોકરીઓ થાય એટલે એ લોકો એક વૃક્ષ નું રોપણ કરે છે તમે જોયું તો.
હા એ તો બઉ સારો છે કે પાઈ વૃક્ષારોપણ કરનો બવ કરવું બહુ જરૂરી છે.
હમ્મ અને ડિજિટલ ડિજિટલ સેવાઓ પણ ગામમાં તમે કીધું જેમ પહોંચી રહી છે. તો જોને આજે ઘણા સરકારી કામ ઓનલાઈન થઈ રહ્યા છે તેથી ઇન્ટરનેટની સારી સુવિધા જરૂરી છે ને ત્યાં પણ.
હા એ તો છે જ. અ સરકારી કામ ઓનલાઈન થવાથી ઇન્ટરનેટ સારી સુ દા આપી ઇન્ટરનેટ ની સાદી સુવિધા જરૂરી છે. તો એ અ રહેશે તો એ પણ આ એમાં પણ આગળ વધશે. પછી આપડે જોઈ શકીએ છીએ કે મહિલાઓનો અને સ્વરાજગાર પણ પણ ધ્યાન આપવું બઉ જરૂરી છે. તમને નહીં લા
ના ને એકદમ સાચું કહ્યું આગળ આખા ગામનો વિક ઝડપથી બન શકે છે અને ગામના લોકોમાં તા રાખે તો કોઈ પણ વ્ય વિકાસ કાર્યો સરળ બની જાય છે.
હા બિલકુલ વિકાસ માટે સરકાર અને લોકો બંને નો સહકાર જરૂરી છે અને મહિલાઓને શિક્ષિત કરશે તો એમનું ઘર પણ આગળ વધશે. તો એ બહુ જરૂરી છે મહિલાઓને પણ શિક્ષિત રે શિક્ષણ આપવું જોઈએ અને એમને પણ રોજ ગાર આપવું જોઈએ તો એ ગામ નો કાસ થશે બરાબર એકદમ સાચી વાત કહી. મને આ હા
અ વર્ષ અ વર્ષ વર્ષોમાં અ આપણું કામ વધુ વિકસિત બનશે.
અ બ જરૂર બનશે બનશે જ જો આપણે સૌ મળીને પ્રયત્ન કરીએ તો ગામનો આદ આપ ગામ પણ આદર્શ ગામ બનાવી શકીએ છે.
હમ્મ હમ્મ ખુબ સુંદર વાત. કેતી તમે પણ એટલે હું પણ પ્રયાસ કરીશ કે મારા કામમાં જેટલું હું ખાસ કરી શકું એટલી હું પણ કોશિશ કરીશ.
હા એજ ને હું પણ એ સ જવાબદારી રાખવાની છું. કે હું મારે ગામમાં શું મદદ કરી શકું કે મારું ગામ અગાડી વધી શકે તો એ માટે આપણને કંઈકને કંઈક પગલા ભરવા જોઈએ જેનાથી આપનનો ગામ વિકાસની રા પર આગળ વધી શકે તો આપનને એક બીજા સાથે વાત કરીને ગામના વિશે કેટલી બધી માહિતી મળી. તો કેટલુ સ
હા એજ તો જો ગામ નું વિકાસ થશે તો તો આપડે વાત કરી તે તો બાળકોને ગુણવત્તા નું શિક્ષણ મળશે, યુવાનોને ગામમાં જ કામ મળી જશે. મુસાફરી સરળ અને ઝડપી બની શકશે. અને હોસ્પિ ટલ પણ જો ઘર ગામમાં હશે તો એ પણ કેટલો મોટો સુધારો છે. બધી રીતે પાણી રીતે આપણે બધી વાતો કરી દીધી છેને. અને જો નાના નાના જો વ્યાપારો પણ અગર આપણે ગામમાં જ ખોલી દઈએ તો એમાં પણ કેટલો બધો
હા એ એકદમ બરાબર કીધું તમારે અવાજ અટકાય છે વચ્ચે.
વિકાસના કારણે પોતાની જરૂરત તો ઘણી જાતે પૂરી કરી શકશે ને.
હા એજ આપણું ગામ અ મા અ જેમ તમે કીધું એટલી બધી વાતો એ આપણને કરીશું તો જ તો આપણું ગામ આગળ વધશે અને ગામ ને આગળ લેવા જવા માટે આપણને ઘણા બધા પ્રયત્નો કરતા રહેવું જોઈએ. અને ગામનો વિકાસ થશે તો આપ અ આપ આપણેે પણ